હલો.
હેલો. હેલો. હેલો. હેલો. હેલો?
બોલ?
હેલો, હેલો!
હા,
કેમ છે?
માસ્ત
શું કરે છે?
હેલો, હેલો, સ્કગ બોડ હેલો! હેલો,
હા બોલ? હા બોલો? મજમાં.
શું કરે છે.?
એમજ બાળક ખેલાડુ. હ.
હ.
આજ કે.
એજું.
હ.
લ આતી તું.?
એમાં જ.
શું એ મ જ બાળક ખ્યાલ આવે છે તું.?
તો મારી મારા નાનકણની બાળકી છે તો એને ના ના રમાડું?
તાને થોડું મોડ
એમજ અહં અહિયાં કોમેડી કર્યા કરે છે બાળક ની એના જોયને હસી આવસ મે.
સારું ને ટાઈમ પા થઈ જાય..
હા એવું તો.
આવ બતાવ શું કહે છે તું.?
એમાં જ બેસીલી.
ખાનાવાના બનાવી લીધી.?
હા બનાવી દીધું તો શું બનાવી દ દાલ, ચોખા, ચટણી. કેમ.?
મેં મારી નાની બનાવેલી છે. મારી નાની આવેલી
હા હા.
એ બનાવેલી છે. સોયાબ સોબીનની સબજી અંડા.
હા એ તો મોસ્ટ ફેવરેટ છે મારો.
હા એજ બનાવીશ નાનીને હા મોકલીશ તારા હાટુ.
એ.
હા તારો ધર વરસાદ હૈ.
હા થોડ થડું થા હ જ ત હ જ.
ના અતાર તો બો જ થાય છે.
સારું ને ગરમી દૂર થઈ જાય.
થાય.
અમારેં ઈયા ક્યાંક ક્યાંક થાય થોડું થોડું અડધા કલાક.
મારા એના તો રેડ એલર્ટ છે ચોવીસ કલાક થાય.
ચાલ ને હવે ચુગલી કરીએ એકબીજા નુ.
કર કોને તારી એ ફેન છે બાજુમાં એની કર. તારી બુઆ.
છે એક. હે એ તો.
હ.
સ્વન. પરલોક પઢાય ગઈ.
કેમ સારી ની મ.
નહી એ તો બઉ ખ બુડી છે.
તો કરવા મગે.
એ બાથરૂમમાં.
એ તો બોલે છે ને બધા ને તો.
અરે તો ગામ મે છે.
હા હું તો ગામમાં છું.
તો સરની
નવેમ્બર સુધી.
હમ તારું પણ ગુડીશ છે.
ના.
હ સારું નહી મારુ. બેન આવી એનું પણ હ. એટલા માટે આવેલી એની એની બેન. મારી બેહેન ની બેટી છે ને બહુ પરેશાન કર.
તો પછી વાતવું કેમ કરે.
વાતો ક શું કરું.
પાસ કરવા માટે.
બતાવ તારા ધર શું શું ચાલે.
બધું સારું છે. મસ્ત મજાની જિંદગી કાઢી રહી છું.
ત નિઓ એસી લાગે.
હા એસી પણ લાગી રહી છે પણ બારીશ પણ થતું છે. તેમાં કોઈ ફરક નથુ.
ને અહિયાં તો બહુ ગમી હતી વરસાદો થઈ ગઈ તો બધાને રાહત. મળી.
સારું ને ક્યાં ભાઈ એવું. એમજ પણ વા ત્યાં બહુ બહુ વરસાદ પડે છે.
હા.
હા
આ ટાઇપ ની બિરયાની આવે છે ને બનાવવા.
બહુ સારી રીતે હું બનાવેલી બે બે દિવસ પહેલા બધાને બહુ સારું લાગ્યું.
અને બે થી છે.
ઠીક ઠીક.
શું શું આવે ત બનવા
બિરિયાની પલાવ મટન
હા મ મટર બનાવી રીતેને તો નમક બ
હા
પ્રોબ્લેમ છે યાર
હ તે્યા તમારોું પર છે
હા એ તો મેં કા ને મારા ઘરે મારી જીજુ આવેલું લી આતી એ બહ સારું બનાવેલી પણ થોડુંક નમક થઈ ગયું હતું કઈ બોલેલી નથી એ તો
હમ હું તો આવે મારી ફ્રેન્ડ ને ઘરે આવી છું નાવા માટે.
હા અત્યાર સુધી ના આવી નથી તું.
નહી અત્યાર સુધી ના આવી નથી કામમાં બહ ઈઝી હતી.
હ. હ બતાવ તારી. બાબુ
હે તો બહુ સારી છે. જયારે પણ એને ભોખ લાગે હ રાણી પછી એ ના ચાલીની હત્યા છે મથ ની છે ને. હવે કેવી રીતે ચાલશે અને બઉુ કમજોર.
એને માલિશ કરવું પડશે ને તો.
હા તો માલીશ કરે છે ને બે બે વખત કરે છે એની દાદી. હું પણ કરી નાખું છું ક્યારે ક્યારે.
આપડે છે ને
હા હા હું પણ કોરૂ છું.
હ હમ આ ત્યાંનું મોસમ. હ
ત્યાર તો સારું વાત થાય છે એટલે સારી છે. ગુમા જવાનું તો પ્લાન હતું પછી એ કેન્સલ કરી નાખ્યું.
હમ.
પછી તાર ખાલી તાર ખાલી તારો જીજું જશે હું નથી જશે.
અચ્છા.
સાારું. હ
હમ.
હ તું બતાવ હા વાગ આવે છે. આવે છે.
ફ્રેન્ડ સાથે મળવાના તે-
મળવાનું નવેમ્બર માં.
હા આવી જશે જલ્દી મારી આપડા બધા.
હમ ખુબ મજા કરીશ. બહુત સારા ફોટો લી એ સ્ટોરીમાં પોટ કરીએ.
હા બધા યાદ કરે તને
હા કાલે મારી પાસે વિમલા નો મેસેજ આવ્યો હતો. એ પૂસતી હતી ક્યાં છે હું બોલી કે હું આવી ગઈ
હમ્મ હા એ તો મને મેસેજ કરેલી હતી.
હારું
ચાલ તો ઠીક છે. ઠીક કરીશું વાતો બાય.